હલો
હમ જય શ્રી કૃષ્ણબેન
જય શ્રી કૃષ ન ભાઈ કેમ છો.
બસ મજામાં એ તમે
બસ એક દમ મજામાં શું કરતા તા
તો અમારું રોજનું કામ એજ કામને બિલ્ડરનુ સાડે આવ્યોનું પછી અહિયાયા જોવાનું કે કેટલું કામ પત્યુંને હજી કેટલું કામ બાકીને
અચ્છા બરાબર છે સારું બાકી શું ચાલે ઘરે નવીનતા
ઘરે તો બધું મજામાંય ને અહં બધા મજામાં તમારે ત્યાં
અમારે અહિયાં બધ ધા એકદમ ફાઇન છે.
હમ હમ ચાલો સરસ બોલો બોલો શું કેયો છો.
બસ કઈ નઈ શાંતિ છે જુઓ તો આજે મને એ પૂછવું તું કે આપડે મતલબ જે બચપનની યાદો છે અ મતલબ કે આપણે નાના હતા ત્યારે સ્કૂલમાં કેવી કેવી મસ્તી કરી એમ કેવાયને બાળપણની યાદો વિશે આપડે વાત કરીએ.
હમ હમ ભલે ભલે તો બાળપનમાં હમ
તો તમે મને એના વિશે જણાવો ને કે તમે કેવી કેવી મસ્તી તી કરેલી સ્કૂલમાં તમારા સાથે શું એવું બન્યું કે જે તમને હજુ પણ એમ યાદગાર છે મેમોરીઝ એમ
હા હા હા તો બાળપણમાં એને અમે જયારે એને સ્કૂલે જતા હતાા ને ત્યારે મારાથી મોટા ત્રણ ભાઈ એ તો એ શું મારાથી એક વર્ષ મોટા હતા ને તો એને એમને એક વરસ પેલા નાખ્યા હતા અને પછી મને બહુ ઈચ્છા હતી ને એમને ભેગું જવાનું તો હું એને જયારે એ વેન વાળા અંકલમને લેવા આવતા હતા ને ત્યારે ત્રણે ભાઈથી પેલા હું અંદર એ વેનમાં ચડી જતો હતો પછી મમ્મી મારા મમ્મી પપ્પા મનેને નીચે ઉતારતા હતા કે એને નીચે ઉતરી જતા ને એક વર્ષ પછી નાખશોને એમ કરીને પછી મને એક વરષને પછી નાખી દું સ્કૂલ માં. પછી એને હા સ્કૂલ હા સ્કૂલે જતા ત્યારે એને નડકડાતા આપે એને એટલ ખ્યા ખ્યાલ ન હોય ને હાચું ને ખોટું નેને શું હોય ને આપને ખ્યાલ ન હોય તો પછી પેન્ટમાં જને એ ક પોશરૂમ થઈ જતી તો પછી એને જ્યાં માવસી હોય તો પછી ઈ જને અમારું એને પ્રલન પોષણ કરતી હતી સ્કૂલમાં પછી એને થોડાક મોટેા થાય ને તો બધા ઓળખો લાગ્યા કે આ બધા પોકારર અને ભાઈને અહિયાયા આવી ગયા છે ને. અ અમે એને બધા ચારે ભાઈને ઓ આખી સ્કૂલ ઓળખતા હતા પછી એને જયારે હું ફોર્થ સ્ટેન્ડડમાં હતો ને ત્યારે પછી એને મારા આગળ એક ભાઈ હતો એને પાછળથી મેં એકને કાતરથી ચોટી કાપી લીધી હતી મેં. પછી એને પછી. પછી પેરેન્ટ્સ ટીચર મીટિંગ હતી હા પેરેન્ટ ટીચર મિટિંગ હતી ને ત્યારે વચ્ચે એને મા એ. માર્કશીટ નો જોવાના બદલે મારાથી એને તારીફ ના બદલે મારાથી વધારે કમ્પ્લેન હતી ને કે એને આ પોકારર બધાશ ના છે ને આ કારનામાં છે ને કેમકે મારી વધારે કમ્પ્લેન મારા મોટા જે ભાઈને ત્રણ એમની એટલી નહોતી જીત ને મારી વધારે હતી તો બધા આ સકુલ અમને પોખરભાઈ ના નામથીને ઓળખતા હતા.
અચ્છા.
હા હા હા પછી એને એક ટાઈમ એને ટીચર તો મને વો રૂમ લાગી હતીથી તો હ ટીચર ને રજા લઈને પછી ક વસુમમાં પણ ત્યારે શું પીરિયડ પત્યું નહત અરું અને એકને પીરિયડ અમારું પિસ્તાલીસ મિનિટ હોય રહ્યો તો હું એને ઉપર ગયો વોશરૂમ મારો અને પછી મેં એને બેલ વગાડી નાખી દી હતી. પછ પછી હું છું પછી એને હું કયો પછી એને બધા વિચાર લગે કે અલા. પીરિયડ ખતમ નથી થ અને એટલા બધા જલ્દી બેલ કોને વગાડી પછી એને ખબર પડી કે મે જ વગાડી તો મને મને પકડીને લઈ ગયા.
અચ્છા આ રિયલ ઘટના છે કે.
હોય હોય હોય. અને પછી હજી પેરે ટીચરની મિટિંગ હતી ને. ત્યારે એને મારાના બાવન ટકા ના માર્ક આવયા તને બાવન ટકા એને જોઈને એટલો ખુશ થઈ ગયું ને પછી ટીચર ને એ બધા બ. જો લાગે કે આટલું શો ખુશ કેમ થઈ રહ્યું કે બાવન ટકા એને આટલું રાજી થઈ ગયું કે એને મને અંદર થી ત્યારે એમ લાગતું હતુંને કે બાવન ટકા એટલે સૌથી એ ઉપર આહ સૌથી વધારે તરમાર્ક કેમકે એને ત્યારે મને એટલી એને આજે કોટરની સમજ નહતી તો ત્રણેમાઈને ને હા હા ત્રણે ભાઈને એકસઠ એકોતેર ટકા ને એવા આવતા હતા પછી મારા બાવન ટકા આવતા હતા પછી હું રાજી થઈ ગયો કે જારે ભાઈથી હું પેલા મારા ગ વધારે માર્ક આવ્યા ને બાવન ટ
અચ્છા. બર રાબર પછી તમારા ફેમિલી વાળા એ શું કીધું?
ફેમિલી વાળા એટ-એટલું જ કીધું કે એને ટકા ને ઓછા કેવાય ને અહ મતલબ તું સૌથી એને તારા ઓ સૌથી ઓછા ટકાયા એને પછી તને કીધું કે હજી મહેનત કરવી પડશે ને કેમકે અમારા ટાઈમમાં એને શું હતું અમને ભણવાનું નતું મળ્યું ને એટલું અને ભરવાના સાધને ન ને એટલે હ તમારા ટાઈમે અને તમારુ જ તમારા કને ટાઈમે અને એને તો હમણાં તમે જ ઓલા ભણી લો મન લગાવીને કેમ કે પછી શું એકવાર આ ટાઈમ નીકળી ગયો પછી એને તમને એ ટાઈમ બાદ શૂ નહીં આવે તમારે ખના
હા એ તો એકદમ સાચી વાત છે. તમારી કે આપડા મમ્મી પપ્પા ને તો પેલા એવું હતું કે મતલબ કેહેવાય ને સિચ્યુએશન જ એવી હતી કે એ લોકોને બહુ ભણવા બી નથી મળ્યું અને કામ જ એટલી વખતે એટલું હતું કે મતલબ તો બધા કેવાય ને ભણવાની કોઈ અહ રજા જ નતા આપતા ડારેક કજ નાના થી મોટા થઈને ડારેક એ લોકો કામે જ લાગી જતા હતા અને અત્યારે તો આપ પડે એવું છે કે બધું સારું છે કે આપડા મમ્મી પપ્પા આપણને એટલું ભણાવે છે, ગણાવે છ છે અને આપણને આગળ કઈ પણ ડિગ્રી કરવી હો તો એ લોકો ના નથી પાડતા કે તમે જેટલું આગળ ભણું હો એટલું ભણી શકો બિકોઝ તમારા માટે જ સારું છે એમ. અને આપણા પરિવાર નું નામ પણ રોશન થશે એના કારણે.
હમ્મ, હમ્મ બરાબર સાચી વાત છે બેન તમારી.
હા એ તો છે જ.
જયારે એને અમે એ છુટી પડતી પછી અમે એને ગામડી જતા ને અમારા ત્યારે પછી એ મમ્મીને મને ભાઈ ને તૈય કરીને અમે એને આંગણા મૂકી દે. પછી હું ને હું ને ડરેક્ટ ભાગી જતોને ઘરે થી પછી એને ત્યાં વનોટ એને બાજમાં કૂતરા રમતો એના ઉપર બેસીને બેસી જતો હતો એને પેડાા ખવડાવતો હતો કે કૂતરો એ કા બોલે કેમ કે શુંને એને પેડા મળતા હતા ને મને સવવરી મળતી અને માર બચડે ને એક જણ ને કેમકે અહીયાયા હુંમાં ધોડ ઘાક ધોડ ઘાક કરવું જ પડે અને કેમ કે મને પછી ખર ખાટલાથી બાંધીને રાખતા હતા ઘડી ઘડી ઊ ભાગ ભી જતો તો પછી
અચછ
બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે તમારી.
અને હા પછી. પછી એને જે પછી એને અમારા ઘરે એ કોઈ એના વેકેશન ના ટા ટાઈમે એને મહેમાન ઘરે આવતુંને તો એને મહેમાન એને એક મહિનો કરીને આ પણ એ એક હપ્તામાં જ એને એ પછી પાછા હલ્યા જાય એ લોકો એટલા મસ્તી કરી પછી એને એક દિવસ શું થતું કે એને એ ભાઈને સીટી ઉપર બે બેઠા તા. અને એને અમે ચારે ભાઈને એમ સિટીને ધકમાતા હતા ને એ આખો એ હોલમાં એને આંટો મરા આવ્યા હતા બાને સહિત. અને પછી જયારે બહને બાથરૂમમાં અને હા અને બા બાથરૂમમાં જતો હતો ને કપડા ધોવા પછી અમે બારે નીકળતા મા નાખતા હતા.
અચ્છા બરાબર છે.
હવે તમારી તમારા બચપનમાં તમે કેવી કેટલા ડાયા હતા અને હવે તમે જણાવશો તમારા વિશે. કે.
હા ચોક્કસ. અમે તો જો એવું છે હું અને મારો નાનો ભાઈ છે ને અમે બેું આમ બેલડા ના છીએ ઇન ધ સેન્સ આ ટ્વિન્સ છીએ એમ. તો મારો જે ભાઈ છે ને એ તો બહુ જ તોફાની હતો અને. હું એકદમ ડાય જ઼ જતી એટલે ક્યારેક અમારા દાદી કે બેટા હોય ને. ત્યારે હું એમને પેલા ની વાત. તો પૂછું એમ કે દાદી અમે નાના હતા ત્યારે કેવા હતા એમ તો ત્યારે બધી સ્ટોરી કરે મારી પાસે તો ઈ એમ જ કે તા કે રાજ છે ને એ તો બહુ જ તોફાની હતું તું એકદમ ડાઈ હતી એમ કે હું નાની હતી ને ત્યારે મને બાજુ વાળાના ઘરે સવારે મૂકી દે એટલે એ લોકો છેટ મને રાત્રે મૂકવા આવે કે તું એટલી ડાઈ હતી કે એની પાસે જ આખો દિવસ મે કરે ખાય પીવે સુઈ જાય બધું જ એટલે મારું તો કોઈને ટેન્શન જ નતું આમ ઘરના લોકોને અને તું કે એકદમ ડાય હતી એમ અને પછી તો સ્કૂલે જ હતા ત્યારે બી એવું. જેમ કે સ્કૂલેથી અમે આવીએ ત્યારે જે હોમવર્ક મળે ને
હમ્મ.
હોમવર્ક કરવામાં મારું એકદમ કેહેવાય ને મારું બધું જ પરફેક્ટ હતું એમ અને મારો ભાઈ છે ને એ તો ડાયરેક્ટ આવી બેગ મૂકી અને ડાયરેક્ટ ક્રિકેટ રમવા અને પછી જયારે હોમવર્ક કરવાનું હોય ને ત્યારે ઈ મને આમ લાલ જ આપે કે તું મારું હોમવર્ક કરી આપી હું તને બોલ પેન આપીશ કે પેન્સિલ આપીશ કે એવી રીતે એમ તો હું તો પછી એવું કતી કે હા ઠી કે હું તને કરી આપીશ તો હ હું એને બધું જ હોમવર્ક કરી આપતી અને પછી જયારે ઝઘડી ને ત્યારે એવું કેશે મારી બોલ પણ પાછી આપ. એટલે કઈ બ રિશ્વત દઈને એવી રીતે આપે અને લઈલે એવી રીતે. એમ બહુ મજા કરતા પણ એ પણ દિવસો હતા એજ.
હમ્મ હમ્મ એજ એજ બઉ વાત બ મજા આવી કે તમારા સાથે વાત કરીનેને તમારા બચપનની યાદોના વિષ જાણીને બહ જ મજા આવી બસ આવી રીતે જ આપણેને આગળ પણ વાત વાત કરશું કરતા રહીશું આપણેે
હા એજ ભાઈ મને બી મારી સ્ટોરી જાણીને બહુ જ મજા આવી અને કેહેવાય ને ખુબ આનંદ કર્યો. ઠીક છે આવજો.
ઉ રશ
કૃષ્ણ.